નમસ્કાર મિત્ર તમારાથી આજે તહેવારો વિશેના વાત કરી છે.
હલો.
હલો અવાજ આવે છે?
આવે છે મિત્રો બોલો.
શું અથળ
તહેવારો જીવનમાં આનંદ અને ઉત્સાહ લાવે છે તે પરિવાર અને સમાજને એક સાથે જોડે છે. આ પણ તમારા સંસ્કાર અને એકતાની ભાવના શીખાય છે.
તહેવારોથી શું લાભ થાય છે.
તહેવારોથી આનંદ પ્રેમ અને એકતા બળે છે. પરંપરા અને સંસ્કૃતિ જણવાઈ રહે છે લોકોમાં. ખુશી ફેલાય છે.
એનું મહત્ત્વ શું
મારા માટે મિત્રોની મહત્વ આ છે, મિત્રો સાથે ઉજવણી કરવાથી, આનંદ મળે છે. એકબીજાને શુભેચ્છા આપવાનો આવે છે. મિત્રતા બધુ મજબૂત બને છે. અચ્છા.
તમારો તહેવાર કયો છે?
મારો તહેવાર દિવાળી છે. આ દિવસે દીવાળી આવે છે અને મીઠાઈ વહેચવામાં આવે છે. પરિવાર સાથે આનંદ થી ઉજવણી થાય છે. હમ.
તહેવારોમાં વૃક્ષો અને પર્યાવરણનું રક્ષણ કેમ કરવું જોઈએ?
વૃક્ષો આપણને શુદ્ધ હવા આપે છે પર્યાવરણનું રક્ષણ કરવું જરૂરી છે. પ્રકૃતિને નુકસાન ન પહોંચવાનું જોઈએ.
તહેવારો દરમિયાન કચરો કેમ ન ફેંકવો જોઈએ?
કચરો ફેંકવાથી પ્રદુષણ થાય છે રોગો ફેલાય છે સ્વચ્છતા જાળવવાની દરેક ની ફરજ છે.
ભારતને તહેવારો નો દેશ કેમ કહેવામાં આવે છે?
ભારતમાં વિવિધ ધર્મોના ઘણા તહેવારો ઉજવાય છે. દરેક તહેવારનું પોતાનું મહત્વ છે. તેથી ભારતને તહેવારોનો દેશ કહે છે.
તહેવારોમાં પરંપરાગત વસ્ત્રો કેમ ફેર પહેરવામાં આવે છે?
પરંપરાગત વસ્ત્રો સંસ્કૃતિ દર્શાવે છે. તે તહેવારની શોભા વધારે છે પરંપરા જળવાઈ રહે છે.
તહેવારોમાં મીઠાઈનું મહત્ત્વ શું છે?
તહેવારો માં મીઠાઈ ન મહત્ત્વ તહેવારોમાં મીઠાઈ ની મહત્વ આ છે મીઠાઈ ખુશી અને શુભ પ્રસંગનું પ્રતીક છે, લોકો એકબીજાની મીઠાઈ ખવડાવે છે સંબંધો મજબૂત બને છે.
નવરાત્રી માં ગરબા કેમ રમાય છે?
ગરબા માતાજીની ભક્તિ માટે રમાય છે. તે આનંદ અને ઉત્સાહનું પ્રતીક છે, લોકો પરંપરાગત વસ્ત્રો પહેરે છે.
ઉત્તરાયણ માં પતંગ કેમ ચગાવવામાં આવે છે?
ઉતરાયણમાં આનંદ અને ઉત્સાહથી પતંગ ચગાવવામાં આવે છે, તે ગુજરાતની ખાસ પરંપરા છે. લોકો પરિવાર સાથે ઉજવે છે.
હોલિકા દહનનું મહત્ત્વ શું છે?
હોળિકા દહન સત્યની જીતનું પ્રતીક છે. તે બુરાઈ પર સારાઈ ની જીત દર્શાવે છે લોકો શ્રદ્ધાની ઉજવે છે.
દિવાળીમાં દીવા કેમ પ્રગટવામાં
દીવો દીવો પ્રકાશ અને જ્ઞાનની પ્રતીક છે તે અંધકાર પર પ્રકાશની જીત દર્શાવે છે. ધરમાં ઘરમાં સુખ સમૃદ્ધિ આપે છે.
તહેવારોમાં રંગોળી કેમ બનાવવામાં આવે છે?
રંગોળી શુભતા અને સૌંદર્ય નું પ્રતીક છે. તે ઘરને સુંદર બનાવે છે, સકારાત્મક વાતાવરણ સર્જે છે.
તહેવારોમાં બાળકોની શું ભૂમિકા હોય છે?
બાળકન ઉત્સાહથી ઉ જોવડીમાં ભાગ લે છે, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જોડાય છે પરંપરા શીખે છે.
તહેવારોમાં વાડીલોનો આદર કેમ કરવો જોઈએ?
વડીલો ના આદર્શ આશીર્વાદ થી સુખ અને સફળતા મળે છે. તેમનો આદર કરવા સારો સંસ્કાર છે, તે ભારતીય પરંપરા છે.
તહેવારોમાં દાંદ નું મહત્વ શું છે?
ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ દાન કરવાથી પુણ્ય મળે છે, સમાજમાં પ્રેમ વળવે છે.
પર્યાવરણને અનુકૂળ તહેવારે કેવી રીતે ઉજવાવો?
ઓછા ફટાકડા ફોડવા જોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ સ્વચ્છતા જાણવાની
તહેવારોનું આર્થિક મહત્ત્વ શું છે?
તહેવારોમાં બજારોમાં ખરીદી વધે છે. વેપારીઓનો લાભ થાય છે. દેશની અર્થવ્યવસ્થાને ફાયદો થાય છે.
તહેવારો સમાજમાં એકતા કેવી રીતે વધારે છે?
તહેવારોમાં બધા લોકો સાથે મળીને ઉજવણી કરે છે. એકબીજાને શુભેચ્છા આપે છે, તેનાથી એકતા અને ભાઈચારા વધે
તહેવારો માંથી શું શીખવા મળે છે?
તહેવારો પ્રેમ, એકતા અને સહકાર શીખવે છે, સારા સંસ્કાર આ પે છે, સમાજ ને જોડે છે.
તહેવારોમાં કઈ સાચ સા સાવચેતી રાખવી જોઈએ?
ફટાકડા સાવધાનીથી ફોડવા જોઈએ સ્વચ્છતા રાખવી જોઈએ બાળકોને ધ્યાન રાખવો જોઈએ.
તહેવારોમાં પરિવારનુ મહત્વ શું છે?
પરિવાર સાથે ઉજવણી કરવાથી આનંદ વધે છે, પ્રેમ અને એકતા વધે છે. સંબંધો મજબૂત બને છે.
તહેવારોમાં પૂજા કેમ કરવામાં આવે છે?
ભગવાનનો આશીર્વાદ મેળવવા પૂજા કરવામાં આવે છે, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના થાય છે, શ્રદ્ધા વ્યક્ત થાય છે.
તહેવારોમાં નવા કપડા કેમ પહેરવામાં આવે છે?
નવા કપડાં ખુશીની પ્રતિક છે. તે ઉત્સવોનો આનંદ વધારે છે, પરંપરાનું પાલનુ થાય છે.
તહેવારોમાં મીઠાઈ કેમ વહેચવામાં આવે છે?
મીઠાઈ ખુશીની પ્રતિક છે, તે પ્રેમ અને સ્નેહ વધારે છે. શુભ પ્રસંગની ઉજવણી થાય છે.
તહેવારોમાં સ્વચ્છતાનું મહત્ત્વ શું છે?
સ્વચ્છતાથી રોગો દૂર છા રહે છે, ઘર સુંદર લાગે છે. આરોગ્ય સારું રહેે છે.
મહાશિવરત્રી વિશે કઈ પણ ટિપ્પણી કરો
મહાશિવરાત્રી ભગવાન શિવનો તહેવાર છે. લોકો ઉપવાસ રાખે અને શિવલિંગની પૂજા કરે છે.
અને કાઈ પણ ક્રિસમસ વિશે તમે બોલવા હોય તો
ક્રિસમસ પચીસ ડિસેમ્બરે ઉજવાય છે. ઈસુ ખ્રસ્તનો જન્મ દિવસ માનવામાં આવે છે. ભેટોની આપલેે થાય છે.
ઈદ વિશે કઈ પણ તમે બોલવા હોય તો શું બોલો?
ઈદ મુસ્લિમોનો મુખ્ય તહેવાર છે, લોકો નમાજ અદા કરે છે, એકબીજાને શુભેચ્છા આપે છે
અને તમે કાઈ પણ ગણેશ ચતુર્થી વિશે બોલવા હોય તો?
આ દિવસે ગણેશજીની સ્થાપના થાય છે, ભક્ત પૂજા કરે છે. અને વિસર્જન અંતે વિસર્જન કરવામાં આવે છે.
જન્માષ્ટમી વિશે તમે કાઈ પણ ટીપ્પણી કરો
જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ જન્મ દિવસ છે, મંદિરોમાં ભજન થાય છે, દહી હાંડી ઉજવાય છે, અને કીર્તન પણ થાય છે.
રક્ષાબંધન શું છે?
રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. બહેન રાખડી બાંધે છે, ભાઈ રક્ષા કરવાનું વજન આપે છે.
નવરાત્રી શું છે?
નવરાત્રીમાં માતાજીની પૂજા થાય છે, લોકો ગરબા અને દાંડિયા રમે છે, નવ દિવસ સુધુ ઉત્સાહ ઉજવાય છે.
હમ ઉત્તરાયણ વિશે કાઈ પણ મને ટીપ્પડી કરો
ઉત્તરાયણ ઉત્તરાયણ. ચૌદ જનવરી એ ઉજવાય છે. લોકો પતંગ ચગાવે છે. ઊંધિયું અને ચીકી ખાય છે.
હોળી શું છે?
હોળી રંગોને તહેવાર છે, લોકો રંગોથી રમે છે. હોલિકા દહન પણ કરવામાં આવે છે.
ધન્યવાદ તમારા આજે દિવસ જે છે, શોભી જાય
સારુ.